હલો, નમસ્તે હલો, નમસ્તે
જી બિલકુલ બિલકુલ આજનો ટોપિક આપણો છે કે, સારું છે તે દરેક વ્યક્તિ માટે સારું જ છે કે ખાલી સારું લાગે છે.
એવો આપણો આજનો ટોપિક છે તો આ ટોપિકની શરૂઆત કરતા હું તમને એવું જણાવીશ કે હકીકતમાં સારું તો કોને કહી શકાય આપણે. કે જે વસ્તુ જોતા વ્યતીત થાય સારું છે કે દ્રષ્ટિકોણ થી થાય સારું છે. કે પછી કોઈ આપણને કે છે કે ભાઈ આ સારું છે. એ વસ્તુ સારી હોય છે. તો આને આપણે અલગ અલગ મુદ્દામાં તપાસીએ કે જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ભણવું તે સારું છે. કે પછી કઈ કામ કરવું તે સારું છે તો શું ભણવું તે બધા માટે સારું છે. હવે કોઈ વિદ્યાર્થીની વાત કરી તો વિદ્યાર્થી માટે ભણું ખુબ સારી વાત કહેવાય. કે જેને ભણવું જોઈએ, પણ કોઈ બિઝનેસમેન માટે આપે વાત કરીએ ભણવું તે સારું છે. એ માટે સારું કહી શકાય તો કે જવાબ આવે છે કે નઈ. તો દરેક વ્યક્તિ માટે સારું છે તે એ સારું હોતું જ નથી. અમુક વાર ખાલી આપણને સારું લાગે જ છે. પણ તે સારું પણ હોતું નથી, જેમ આપણે વાત કરીએ કે મને પાણીપુરી બહુ ભાવે કે મને પીઝ્ઝા બહુ ભાવે હું પીઝા રોજ ખાઉ કારણ કે મને બહુ ભાવે પીઝા મને સારા લાગે છે. એ મને પિઝ્ઝા સારા લાગે છે, પણ તે મારા માટે સારા છે એવું કહી શકાય. તો કે ન કહી શકાય એનું કારણ છે, રોજ પિઝ્ઝા નું સેવન કરવાથી ક્યારેક આપણને બીપિ ની બીમારી કે એવી કોઈ પણ બીમારી લાગુ પડી શકતી હોય છે, એટલા માટે મારી દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો કહી શકાય કે દરેક વસ્તુ જે સારી લાગતી હોય. તે સારી હોય જ તે તેવું જરૂરી નથી તો આ મુદ્દામાં તમારું શું કેહેવું છે. એમ
હા, બિલકુલ બિલકુલ બિલકુલ હા એટલે કહી શકાય કે તમે જેમ વાત કરી કે ભાઈ માનવીનું કોઈ પણ ઈચ્છા હોય છે, તો એ ઇચ્છા ઘણી બધી અલગ અલગ રીતે હોઈ શકે છે, કેમ કે માનવીની અંદર જે પણ વિચારો અથવા તો જે પણ હજારો, હજારો સેકન્ડો અથવા તો હજારો સેકન્ડો ના ભાગમાં માનવીની અંદર ઘણા બધા એવા વિચારો ચાલતા હોય છે જે પોઝિટિવ અને નેગેટિવ નો ભાગ હોય શકે છે. એટલે એ પ્રકારે કહી શકાય કે એ વસ્તુ પર ખુબજ વધારે પ્રકાશ પાડવો જોઈએ, દરેક વ્યક્તિ કેમકે માનવીની જે ઈચ્છા છે એ મનની ઈચ્છા હોઈ શકે છે, કેમ કે મનની જે અથવા તો કોઈ પણ ઈચ્છા હોય જે શરીર ને લગતી હોય શકે છે. અથવા તો કોઈ પણ ઈચ્છા હોય છે. જે મનની પૂર્તિ માટેની ઈચ્છા હોઈ શકે છે, એટલે દરેક માનવીની જે ઈચ્છાઓ છે અનેક અનેક એટલે અલગ અલગ રીતે હોઈ શકે છે પરંતુ મૂળ રૂપે પોતાના શરીરના સુખ માટેની જ ઈચ્છા માનવી ઈચ્છતો હોય છે એટલે પોતીના પોતાના શરીર માટે અથવા તો અહ પોતાના ફાયદા માટે માનવી ઘણી બધી ઈચ્છાઓ અહ કર તો હોય છે કે જે પોતાના જ માટે એ ઈચ્છાઓ પૂરી કર હોય છે એટલે એના વિશે તમે શું કહેશો શું પ્રકાશ પાડશો ઊંડાણપૂર્વક
જે બિલકુલ બિલકુલ કે માનવી ની ઈચ્છાઓની જ્યારે આપડે વાત કર્યા છે તો એને ઈચ્છા કેવી ગમતી હોય છે. તો સરસ એક્ઝામ્પલ આપ તને વાત કરીશ કે જયારે કોઈ નાનું બાળક હોય છે ત્યારે તેની ઈચ્છાઓ કેવી હોય છે કે ભાઈ એને કોઈ અહ રમાડે કે એની સાથે કોઈ રમત રમે કે તેને કોઈ અહ ચમાડે કે પછી કોઈ વાલ કરે પહિ એ બધી નાના બાળકો ની ઈચ્છા હોય છે પણ જયારે આ જ ઈચ્છાઓય તો નાના બાળક માંથી થઈને મોટા વ્યક્તિ સુધી પહોંચે છે તો ઈચ્છાઓનું સ્વરૂપ પણ મોટું થઈ જાય છે. જેમ કે મોટા વ્યક્તિઓમાં કેવુંય છે કે પૈસા કમાવાની ઈચ્છા હોય છે. સંબંધમાં માન મોહ મેળવવાની ઈચ્છા હોય છે. તો આ બધી ઈચ્છાઓ એના અંદર થાતી હોય છે. પણ અહ આ બધી ઈચ્છાઓ શું છે તું એના માટે સારી જ છે તો ભાઈ પૈસા કમાવાની વાતની આપણે વાત કરીએ તો ઘણા લોકોને પૈસા કમાવાની ઈચ્છા થાય છે. પણ અહ એને કેટલા કમાવવા ઈ એને ખબર નથી. તો પૈસા કમાતા કમાતા કમાતા કમાતા જ્યારે એક સમય એવું આવે છે કે જેને પૈસાની વેલ્યુ ભૂલાઈ જાય છે. તો પૈસા કેટલા કમાવો એ વસ્તુને ભૂલાઈ જાય છે. તો આ ઈચ્છા એના માટે કહી શકાય કે એના માટે ઈચ્છા આ સારી નથી પણ જયારે એવી વાત આવે છે કે ભાઈ મારે આટલા પૈસા કમાવા છે કે ભાઈ મારે આ વસ્તુ માટે કમાવા છે. તો આ એની ઈચ્છા એક અસ્તિત્વને લગતી ગણી શકાય કે જે પૂરી પણ થઈ શકે છે અને એક સારી બાબત પણ કહી શકાય કે ભાઈ અહ મને કંઈક ગમે છે હું કઈક જે કરું છું એ મારા માટે સારું જ છે એવું. એ ઘણી વસ્તુ એવું હોય છે કે મને લાગે છે કે મારા માટે સારી હશે કે મને કોઈ કે છે કે તારા માટે સારી છે. પણ મારા માટે સારી ના હોય શકે જેમ કે એક વાત કરું તમને કે ઘણા બધા મિત્રો બેઠા હોય છે. અહ મહેફિલ માં બેઠા હોય સાંજે જમી કરને અને બ-બધા મિત્રીઓ કઈ કઈ વસ્તુનુંું સેવન કરતા હોય છે જેમ કે કોઈ ગુટકાા ખાતું હોય છે કોઈ તમાકુ વગેરે ખાતું હોય છે. કોઈ સિગરેટ વગેરે ખાતું હોય છે જેમાં એક બે મિત્રો એવા હોય છે કે જેને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી હોતું. તો એ બીજા એવું કહે છે કે તારા તો કઈ પણ પ્રકારનું વ્યસન નથી. તું અહ સિગરેટ ટ્રાય માર ટ્રાય કર કે કોઈ ગુટકા ટ્રાય કર કે પછી મસાલો ટ્રાય કર તેનાથી તને કેવું થશે કે તને ગમશે. હા ત્યારે હું કેવાય કે અહ મ-મજા આવશે આનાથી. તો આ મજા લેવામાં ક્યારેક એવું થાય કે ભાઈ એ વ્યક્તિ ક્યારેક ટ્રાય પણ મારશે કે ભાઈ હા મ મજા આવે છે ખરેખર મજા આવે છે હવે એકવાર ટ્રાય મારતા એના શરીર ની અંદર જયારે નિકોટિંગ ભળશે તો એને બીજી વાર વસ્તુ ટ્રાય મારવાની ઈચ્છા થશે. એટલે આ ઈચ્છા ને મિત્રો જે કીધું કે આ સારું છે પણ એ હકીકતમાં સારું હતું નહી. તો આ વસ્તુ કહી શકાય છે અને બીજી વસ્તુ એવી છે કે ઘણી વાર આપણને એવું કહે છે કે ભઈ સ્વાદિષ્ટ ભોજનો છોડતા આપણે શરીર માટે જે અહ સ્વાસ્થ્યને માટે જે હારા પ્રવાહ વ્યંજનો ભોજનો વગેરે હોય છે તેને લેવા હોય છે કેમ કે ઘણી વાર એવું થાય છે કે ખીચડી આપણને સારી ના લાગે પણ અહ હળવા ખોરાક હોવાના કારણે આપણે કદાચ વધારે પણ ખાઈ લઈએ. તો પણ શરીર ને નુકસાન કરતી નથી એવું આપડે કહી શકાય છે તો આ મુદ્દામાં તમારું શું કેહેવું છે.
બિલકુલ બિલકુલ કેમ કે અત્યારે માનવી જે મોટ મોટા ભાગે છે ફાસ્ટ ફૂડ તરફ વળ્યો છે કેમ કે, માનવી ને ગમે તે વસ્તુ હોય છે એના સ્વાદ આધારિત જ માનવી છે એ વસ્તુને હા વધારે પ્રફ્રેર કરતુ હોય છે કેમ કે તમે બાર કોઈ વસ્તુ તમે ખાવા માટે જાવ છો તો માનવી શક્તિ સખત અને સખત એ વસ્તુ છે તે ટેસ્ટ ઉપર જ આધારિત માનવી વસ્તુ ખાઈ શકે છે કેમ કે કોઈ પણ વસ્તુ છે સારી છે ખરાબ છે ડઝન મેટર એ માનવી કશું અ જોતો જ નથી માનવી તો માત્ર માત્ર ને માત્ર અનુભવ કરેછે કે વસ્તુમાં ટેસ્ટ કેવો છે એટલે દરેક માનવી નું મારું એવું માનવું છે કે દરેક માનવી આ વસ્તુને ઊંડાણ પૂર્વક ચકાસવી જોઈએ કે જેના માધ્યમ થી છે કે પોતાના શરીર કઈ વસ્તુ અનુકૂળ છે અથવા તો કઈ વસ્તુ અનુકૂળ નથી તો દરેક માનવી એ પ્રકારનો કરવો જોઈએ મે પણ એક એવો પ્રયોગ કરીલો કે જયારે હું મારા મિત્ર જોડે સંડે હ રવિવાર હતો ત્યારે મેં એક વાર ટ્રાય મારી કે મારા શરીર ને અ કઈ કઈ વસ્તુ છે તે જરૂરી છે અને કઈ વસ્તુ મારા શરીર માટે નુકસાનકારક છે. તો મેં જયારે રવિવાર હતો ત્યારે મેં એક પ્રોજેક્ટ કરેલો કે જે પ્રોજેક્ટ મને કોલેજ માંથી દેવામાં આવેલું હતું તો મેં સખત અને સખત એ પ્રોજેક્ટ ઉપર વિચાર કર્યો અને ત્યારબાદ મેં બપોરે જો જમવામાં મેં ફ્રૂટ સલાડ પછી ભજીયા ગરમા ગરમ એની જોડે ચટણી ખાધી હતી ને ત્યારબાદ મેં વિચાર્યું કે હું હજી વડાપાઉં ખાઈ લઉં હજી દાબેલી ખાઈ લઉં દાબેલી પણ મેં બહુ જ વધારે ખાઈ લીધી હતી અને ત્યારબાદ સાંજે મેં પાછા ભજીયા ખાઈ લીધા વરસાદ નો સારો મોસમ હતો મે કિધુ લાવો ને આજે ભજીયા ખાઈ લઈએ તો બીજા જ દિવસે મને તાવ આવી ગયો હતો. તેનું મુખ્ય કારણ મને ખબર પડી ગયું કે, મારા શરીરની અંદર જે રહેલા જે પોષક તત્વો છે તો જરૂરી મારી અંદર જે રહેલા જે કોઈ પણ ઉણપ જે વસ્તુની છે તો એ વસ્તુ હું વધારે અ જે વસ્તુ મારા શરીરની અંદર વધારે કેલરીઝ વધારે હું મારા શરીર ની અંદર કોઈ પણ ખરાબ જે પણ વસ્તુ બની છે તો એ મારા શરીર ની અંદર જશે. તો ઘણી બધી એવી ઇફેક્ટ છે તે મારા શરીર ને થવા પાત્ર છે. એટલે આજથી જ પછી મેં એવો ઘણો બધો નિયમ લઈ લીધો છે કે, બહારનું ખાવા માટે જવાનું પણ સ્વચ્છ ખાવાનું એટલે ઓછું ખાવો. પણ સારું ખાવો એ નિયમ ને આજે મેં પાળ્યો છે એટલે એના વિશે તમે શું કેશો એ નિયમ બધાને લાગુ. કરવો જોઈએ કે બધા પાડવો જોઈએ એના વિશેે તમારો થોડોક અ આધ્યેય આપો અમને
જી બિલકુલ બિલકુલ પહેલાં તો તમને અભિનંદન પાઠવીશ કે તમે કોઈ તમારા પર પ્રયોગ કરીને તમે તમારા માટે નિર્ણયો લીધા છે. કે ભાઈ અ મારા માટે આ વસ્તુ સારી છેને મારા માટે સારું નથી એના માટે તમને ખુબ ખુબ અભિનંદન અને બીજી વસ્તુ જયારે વાત કરીએ કે તમે જેમ કીધું. પઈ આપણને આ વસ્તુ સારી લાગતી હોય એટલે આપણે માણસને કંટ્રોલ કરી શકતા નથી અને ખાતા જાય છે ખાતા જાય છે જેમ તમે વાત કરી કે ભાઈ વરસાદ ન સારો મોસમ થતુ ત ભજીયા ખવાઈ ગયા એના કારણે બીજા દિવસે થોડી ઘણી તકલીફો વગેરે થઈ ગયા અને તમે જે નિર્ણયો લીધા છે કે ભાઈ મારે પોતાના ખાવા ઉપર કંટ્રોલ રાખો છે આ બધી વસ્તુ તો એ વસ્તુ મને ખુબ ગમી તેનાથી હું પણ પ્રભ પ્રભાવિત થયો છું અને આગળ જતા સમય વ્યથિત થતા હું પણ મારા જીવનમાં એવું કરીશ કે ભાઈ જે વસ્તુ મારા માટે સારી લાગતી હશે એ જ નહી પણ જે હકીકતમાં મારા માટે સારી હશે તેના પ્રત્યે હું પ્રાધાન્ય આપવાની ટ્રાય કરીશ. તો તમે જેમ કીધું કે બધા માટે આ નિયમો લાગુ પડે કે નહી તો ખરેખર હકીકતમાં જોવા જઈએ તો બધા જ લોકોએ આવા કોઈને કોઈ નિયમો પાળવા જોઈએ જેનાથી કેવું થશે કે લોકોનું સ્વાથ્ય સુધરશે. સ્વાસ્થ્ય સુધારવાની સા સાથે શું થશે? કે ભાઈ સારા માણસો હશે તો એ કોઈ પણ બીમાર માણસોની તુલનાએ કામ કરવાની ક્ષમતા એમની વધારે હશે. આવ વધારે કામ થશે તો ઉત્પાદન જથ્થામાં પણ વધારો થશે. હવે જો ઉત્પાદન જથ્થામાં વધારો થાશે તો દેશના લોકોની આવકમાં વધારો થાય. હવે સીધી વાત છે દેશના લોકોની આવકમાં વધારો થાય અ મા થાદીઠ આવકમાં વધારો થાય તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. એટલા માટે દેશની જીડીપીને પણ ઉપર લાવી શકાય છું તો આ મુદ્દામાં તમે જે વસ્તુ કીધીથી હું ખુબ સહમત છું કે દરેક વ્ય ક્તિ આવા કોઈ ના કોઈ નિયમો પાડવા જોઈએ જેનાથી સુખી થવાની વાતને આગળ વધારી શકાય છે તો આ મુ દ્દામાં તમારું શું કેવું છે?
બિલકુલ-બિલકુલ તમે જેમ વાત પ્રકાશ ઉપર પાડે છે મુદ્દા ઉપર તો એ ખુબ જ એક લાભદાયક છે અને તમે જેમ વાત કરી કે ભાઈ, કોઈ પણ માનવી છે તો યોગ્ય રીતે યોગ્ય પોતાના શરીરને જોઈ તેટલો ખોરાક લેશે. તો માનવી સ્વચ્છ રહી શકશે અને જો માનવી સ્વચ્છ નહીં રહી શકે તો પોતાનું કામ પણ છે તે એ પોતાનો સમય પણ વેડફે છે અને પોતાનું કામ પણ નથી કરી શકતો. વિચારો પણ નથી સારા આવતા. એલે મારું એવું માનવું છે કે શરીરને જે પણ ખોરાક જરૂર છે એ માનવી લેવી જોઈએ જેના થી માની સ્વચ્છ રહી શકે માનવી સ્વચ્છ હશે તો એ પોતાનું કાર્ય કરી શકશે અને જો સ્વચ્છ જ માનવી નહીં હોય તો પંદર થી દસ દિવસથી એક મહિના સુધી માનવી છે પોતાનું કાર્ય નહી કરી શકે જેનાથી ઘરમાં પણ ઘણી બધી સમસ્યા ઉભી થશે એટલે દરેક માનવીએ પોતે આજે જ એક નિયમ અથવા તો સંકલ્પ લેવો જોઈએ. તમારે પણ આજથી જ આ નિયમને લાગુ કરવો જોઈએ કે દરેક માનવી આ પ્રકારે નિયમ પાળવો જોઈએ. ઓછું ખાઓ, સારું ખાવ એ પ્રકારે નિયમ આગળ કરવો જોઈએ તો મળીશું પાછા એક આપડા નવા ટોપિક સાથે નવી શરૂઆત સાથે ચાલો મળીએ.
જી બિલકુલ બિલકુલ મળીએ.